હલો.
કેમ છે હવે તને સવારથી તારા જ વિચાર આવતા હતા.
સારું છે હવે થોડુંક સારું કર્યું તે તું આવી મને મળવા આ ગ્લુકોઝ ના બાટલા અને આ દવાઓના ઘર થી કંટાળી ગઈ છું.
અરે એ. તો થોડા દિવસ રહેશે. પણ ડોક્ટરે શું કહ્યું રિપોર્ટ બધા નોર્મલ છે ને.
હા રિપોર્ટ તો આવી ગયા છે. ડોક્ટર કેતા હતા કે થોડો ઇન્ફેક્શન છે ને એટલે લોહીમાં નબળાઈ છે એટલે બે દિવસ આરામ કરવો પડશે ડોક્ટરે એવું કધું છે.
અચ્છા ચિંતા ના કર તે જમવામાં શું લીધું હોસ્પિટલનું ખાણું તો ભાવતું નહી હોય. ખરું ને
ના રે બેન સાવ મોડું ખાવાનું આપે છે ખીચડીને દૂધ સિવાયે કઈ આપતા નથી મને તો મન થાય છે ક્યારેય ઘરે જઉં અને તીખું તમ તમતું શાક રોટલા ખાવું.
હા હા. થોડાક દિવસ સમય રાખ. પડશે તારા વગર સોસાયટીમાં પણ શાંતિ લાગે છે પેલી રમીલા. બેન પૂછતા હતા કે ગીતા, બેન કેમ દેખાતા નથી. નથી.
સાચું સાચું, બીચારા બધા ચિંતા કરતા હશે, મારા મારા બાળકો નું ધ્યાન રાખજે હો, એમને કીધું છે કે મમ્મી જલ્દી આવી જશે કઈ દેજે.
અરે તું જરાય ફિકર ના કર, કાલે એ એમને મારા ઘરે જ જમાડ્યા હતા. છોકરાઓ તો મજામાં છે. તું તારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપ, યાદ છે ગયા વર્ષે જ્યારે હું બીમાર પડી હતી ત્યારે તે મારી કે લી સેવા કરી હતી.
એ તો ફરજ છે ને આપડી, પણ સાચું કહું તો હોસ્પિટલમાં સમય જ નથી જતો, આ સમય ઘડિયાળ કાંટા જાણે, અટકી ગયા એવું લાગે છે.
એટલે જ તો હું ત્રણ કલાકથી રજા લઈને આવી છું, ચાલ આપણે પેલી જૂની વાતો કરીએ, પહેલા આપણો પ્રવાસ યાદ છે?
હા હા, એ દિવસો કેટલા સરસ હતાના, આપડે ફરીથી ક્યાંય બહાર જઈશું, જારે હું સાજી થઈ જાઉં ત્યારે.
ચોક્કસ ચોક્કસ પહેલા તું સાજી થઈને ઘરે આવી જા, પછી આપણે સરસ મજાનો પ્લાન બનાવીશું, અત્યારે તારે કઈ જોઈએ છે પાણી કે ફ્રૂટ કેવું કંઈ તો હું આપી જાઉં.
ના ના અત્યારે તો કઈ નહી જોતું, બસ તારી સાથે વાતો કરીને જ મને મન હળવું થઈ ગયું, તું આવી એટલે મને હોસ્પિટલ જેવું લાગતું જ નથી.
જો હવે નર્સ આવે છે તને ઇન્જેક્શન આપવા, હું હવે નીકળું સાંજ સુધીમાં ફરી ફોન કરીશ, મમ્મીને પણ કહીશ કે તારી ખબર કાઢી જાય.
અમ હવે તું, અરે આવ આવ તું ફર સાંજે આવીશ ને તો આવજે.
હા હા. ના રે મને ઓફિસ માં મન જ નહોતું લાગતું, સાહેબ ને કહીને વેલી નીકળી ગઈ, ચાલ પહેલા એ કહે કે અત્યારે દુખો, દુખાવો કેવો છે રિપોર્ટમાં શું આવ્યું?
હા તો ડોક્ટર સવારે આવ્યા હતા કેતા હતા કે હિમોગ્લોબિન થોડું ઓછું છે, અને શરીરમાં પાણી પણ ઘટી ગયું છે એટલે જ, આ આટલા બધા બાટલા ચડાવે છે અત્યારે તો થોડી સુસ્તી લાગે છે, પણ સવાર કરતા સારું છે હવે એમ.
ઓ મે મેં તારા માટે સફરજન અને, ચીકુ લીધા છે. તારે કઈ પણ ખાવું હોય, તો મને કેજે કેન્ટીન નું ખાણું તો મને ખબર જ છે કેવું હશે.
હમ હા. સાચું કહું તો, અહીંની ચા પણ પીવા જેવી જ નથી. સવલતુ મે માંડ બે ઘુટડા પીધા
ઓ. બરાબર. અને નર્સ ગયા પછી જોયું ત્યા તારે આરામ કરવાની જરૂર છે પણ, ચિંતા ના કર મેં ઘર વાત કરી લીધી છે, તારા મમ્મી પપ્પાને મેં ફોન કર્યો હતો કે લોકો એ, લોકો કાલે સવારે અહીં આવવાના છે.
અરે એમની ખોટી તકલીફ આપી તે, ઉંમર થઈને એમની આ હોસ્પિટલમાં ધક્કા ખાવા એમને માટે અઘરું છે.
ના એ તો ઉલટા ના ખુશ થતા હતા કે મેં એમને ફોન કર્યો, અને હા તારા ભાઈ એ પણ પૂછાવ્યું છે કે, કાલે રજા મળવાની છે કે નહી.
ડોક્ટર કેતા હતા કે કાલ સવારના રિપોર્ટ સારા આવશે તો સાંજ સુધી રજા આપી દેશે, મને તો બસ ઘરે જવું છે, આ સફેદ દિવાલો જોઈને મારું મને વધુ બીમાર જેવું લાગે છે.
હા હા. અરે તું તો જાણે, લેબમાંથી છૂટવાની હોય ને એમ વાતો કરે છે, સાજી થઈ જા પછી આપણેે પેલા નવા ખુલેલા ગાર્ડનમાં જઈશું, ત્યાં શાંતિ થી બેસીને વાતો કરીશું.
હા ચોક્કસ ચોક્કસ, અને પેલી રસોઈની સ્પર્ધા વિશે શું વિચાર્યું તે, તારે તો એમાં ભાગ લેવાનો હતો ને.
ત્યારે એ બધું છોડને તું જલ્દી ઠીક થા પછી આપણે સાથે મળીને, તૈયારી કરીશું જો હવે તારો આ, બાટલો પણ પૂરો થવા આવ્યો હું નર્સને બોલાવી આવું.
તું આવી એટલે મારો અડધો દુખાવો તો એમ જ ગાયબ થઈ ગયો, આખો દિવસ એકલા રૂમમાં બેસી રહેેવું બહ અઘરું છે.
હું સમજી શકું છું હવે, નીકળું કારણ કે સાંજની વિઝિટિંગ અવસર પૂરી થવા આવી છે, ઘરે જઈને તારા છોકરાઓને વિડિયો કોલ કરીશ તારી સાથે વાત કરાવીશ.
હા. એમને કેહે છે કે મમ્મી જલ્દી આવશે. અને પણ તું સાચવીને જજે રસ્તામાં ટ્રાફિક વધારે હશે અત્યારે તો.
હા એ તો છે ડોક્ટર આવ્યા ડોક્ટર ડોક કેમ છે ગીતાબેન હવે શરીરમાં સ્કૃતિ લાગે છે હજી પણ થાક લાગે છે
સાહેબ સવાર કરતા તો ઘણું સારું છે પણ આ ડાબા હાથમાં સોય ભરાવી છે ને ત્યાં થોડો સોજો અને દુખાવો થાય છે
એ તો ગ્લુકોઝના કારણે થોડું લાગે છે ચિંતા જેવું નથી તમારી ફાઇલ જોઈ મેં રિપોર્ટમાં થોડું ઈન્ફેક્શન હજી દેખાય છે તાવ ઉતરી ગયો છે હવે હા ડૉક્ટર હમણાં જ મેં ચેક કર્યું શરીર ઠંડુ જ છે પણ આમને ભૂખ બિલકુલ નથી લાગતી એનું શું કારણ જુઓ ભોરયાબેન દવાનો પાવર અત્યારે વધારે વધારે છે એટલે અરુચિ જેવું લાગશે પણ ગીતાબેન તમારે જબરજસ્તી પર થોડું પ્રવાહી લેવું પડશે નારિયેળ પાણી કે હળવો સૂપ લેતા રેજો જો આજે રાત સુધીમાં તાવ નહી આવે તો કાલે સવારે આપણે રજા આપવાનું વિચારી શકીએ
સાચે સાહેબ કાલે મને ઘરે જવા મળશે
હા પણ શરત એક જ છે ઘરે જઈને અઠવાડિયાે કમ્પ્લીટ બેડ રેસ્ટ અને સમયસર દવાઓ કોઈ ભારે કામ કરવું નહી સમજી ગયો હા સાહેબ હું ધ્યાન રાખીશ આ તેથી આરામ સરસ નર્સ નવી દવાઓ લખી આપી છે એ હમણાં આપી જશે ચિંતા ના કરશો
હ તે સાંભ તે સાંભળ્યું કાલે ઘરે હું જઈ શકીશ મને તો અત્ય્યારેથી જ પેકિંગ કરવાનું મન થાય છે
તારે ઉતાવળી નાથા ડૉક્ટરે શું કીધું બેડ રેસ્ટ એટલે ઘરે જઈને પણ તારે રસોડામાં નથી ઘૂસવાનું મેં વિચારી રાખ્યું છે હું જ તારા માટે રોજ ટિફિન બનાવી આપીશ અથવા કોઈને રાખી લઈશ
ના ના તું આટલું બધું કરે છે એ જ ઘણું છે તારા લીધે આજે આ ત્રણ કલાક ક્યાં ગયા ને એ મને ખબર જ ના પડી બાકી તો હું સવાર થી દિવાલો ગણતી હતી
મિત્રો શેના માટે હોય જો આ બાટલો પતી ગયો છે ને હું નર્સને કહી આવું કે સોય કાઢી લે પછી તું નિરાંતેથી સૂઈ જજે
હા હા હવે મને પણ થોડું થોડીક ઊંધ આવે છે દવાઓ ન અસર લાગે છે લાગે રે
સુઈ જા હું. નીકળું છું પણ તારા અ ફ્રેન્ડને ફોન કરીને બધી અપડેટ આપી દઉં છું કાલે સવારે વેલી આવી જશે તને લેવા.
ભલે સાચવીને જજે ખૂબ ખૂબ તારો આભાર.
આભાર ના કેહેવાય જલ્દી સાજી થઈ જાય એટલે આપણે પેલા બાકી રહેલા ગપ્પુ પૂરા કરી દઈએ.
એવુ ઘરે જઈને છોકરાઓને મારી યાદીત આપજે ફોન કરાવજે.
હા હું ઘરે જઈને તારા છોકરાઓથી વિડિયો કોલ પર તારી વાત કરાવું.
સાચું બીજું તાર મમ્મી પપ્પા જ બરાબર છે ને.
હા હા બરાબર છે બધા બરાબર છે એક તું બરાબર થઈ ને જલ્દી ઘરે આવતી રે.
મને બી બહુ જ એવું લાગે છે કે હું ઘેરે કબ ક્યારે આવ.
હા હા એ તો તું હવે સાજી થઈ જઈશ કાલ સવાર સુધી ડોક્ટર કેજ છે ને જો તને તાવ નહીં આવે તો તને કાલે રજા આપી દેશે.
હા હું તો એજ વાત જોઉં છું કે આ કઈ સવાર થાય ને હું ઘરે આવું.
હં ઘરે આવીને પણ બિલકુલ જ કામ કંઈ જ નથી કરવું ઓનલી બેડરેસ્ટ.
હા હા સાચું કઈ કામ નઈ કરું હું બેડરેસ્ટમાં જ જઈશ.
હા બરાબર. સારું ધ્યાન રાખજે ને કઈ જોઈ. તું હોય તો કે જે નર્સ નેને બધાને ઓકે.
હા હા ઓકે કઈ વાંધો નહી.
સારું સારું ચલો આવજો મળીએ આપડે કાલે ઘરે તને લઈ જઈએ.
હા તો તું ટાઈમ ઉપર આવી જજે એટલે જોડે મને લઈ જજે.
હા હા સારું સારું ચાલ ધ્યાન રાખજે.
હા હા.